હેલો
કેમ છો.
બસ મજામાં તમે
હું પણ મજામાં હમ
હા આજ આપણ મોબાઈલ અને મોબાઈલ ના ફાયદા એડવાન્ટેજ બોલીએ
હા બોલો બોલો હ આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. છે ને
હા હા નાના પાકોથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ મોબાઈલ નો ઉપયોગ કરે છે.
અને મોબાઈલ આપણા જીવનને સરળ બનાવે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક બ પણ બની શકે છે ને
હા તેથી મોબાઈલ નો સમજારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
હમ મોબાઈલ મોબાઈલ ફોન નું શું છે.
હ મોબાઈલ ફોન એજ સ્માર્ટ ફોન ઇલેક્ટ્રિક પર છે. તેના ભરે પાછી મેસેજ, ઇન્ટરનેટ, વિડિઓ કોલ, ઓનલાઈન અભ્યાસ.. અને બેન્કિંગ જેવી ઘણી સુવિધાઓ મળે છે.
હા, મોબાઈલ ફાયદા પણ અભઉ છે. જેમ કે પરિવાર અને મિત્રો સાથે તર તરંત સંપર્ક ર્ક કરી શકાય છે. ઓનલાઈન શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે ઇન્ટરનેટ દ્વારા નવીન માહિતી સરળતાથી મળે છે. ઓનલાઈન બેન્કિંગ અને પૈસાની અ લેવ દેવન સરળ બને છે. જીપીએસ દ્વારા રસ્તો, હ શોધી શકાય છે. ફોટો અને વિડિઓ લઈ યાદો સાચવી શકા કાય છે. ઇમરજન્સીમાં તરંત મદદ ક મળી શકે છે. ઓનલાઈન શોપિંગ અને ટિકિટ બુકિંગ સરળ બની શકે છે. અને મનોરંજન માટે પણ ગીતો ફિલ્ ફિલ્મો અને ગેમ્સ નો આનંદ લઈ શકાય છે ને.
મોબાઈલ નો જેટલો છેબાઈ હુ. કોઈ બી ન બગાડ થાય છે મોબાઈલ સન લાગી શકે છે, આંખો પર ખરાબ અસર પડે છે. ઉમાં ઘટાડો થાય છે.
હા
મોબાઈલ યોગ્ય ઉપયોગ કરે ને તો જરૂરી કામ માટે જ મોબાઈલનો ઉપયોગ કરવાવુ જોઈએ, અબ્યાસ દોરાણ મોબાઈલથી દૂર રહેવું જોઈએ. સ્ક્રીન ટાઈમ મર્યાદિટ રાખવું જોઈએ. હમ... આ બધા મોબાઈલનો ઉપયોગ છે.
હા વિદ્યાર્થીઓ ના અભ્યાસ માં ધ્યાન ઓછું થાય મોબાઈલ સોશિયલ મીડિયા નો વધુ ઉપયોગ માનસિકતા ન વધારી શકે છે. ખોટી માહિતી અને સાયબર ફ્રોડ નો ભય રહે છે.
હ અને વિદ્યાર્થીઓ માટે મોબાઈલનું શું મહત્ત્વ છે?
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસમાં મદદરૂપ બની છે, શૈક્ષણિક રૂપ વિડીયો, ઈ બુક્સ વાંચી શકાય છે, નવી ભાષા, નવી કૌશલ્ય શીખી શકાય છે, હા પરંતુ અભ્યાસ કર તા ગેમ્સ અને સોશિયલ મીડિયા પર વધુ સમય ના આપવું જોઈએ. અચ્છા
અને મોબાઈલ એક ઉપયોગી સાધન છે પરંતુ તેનો ઉપયોગ કાપના હાથમાં જ છે.
હા, આ તો છે જ.
યોગ્ય રીટે ઉપાયો કરીએ તો તે જીવન સરળ બનાવે છે અને ખોટી રીતે ઉપયોગ કરીએ તો નુકસાન પહોંચા લે છે ને.
હા, આ તો સાચું કીધું છે.
હમ્મ એટલે મોબાઈલ એટલા માટે મોબાઈલ આપણને કમી જ વાપરાવું જોઈએ.
હા મોબાઈલ તો સારો તો નથી, સારો ભી છે, સારો ભી નથી. બંને ફાયદા હા બંને ક હ
હા બરોબર મોબાઈલ અ... એ હારું સારી ચીઝ પણ છે. જેને જીપીએસ વગેરે આપના હોઈ ઈઝી ટ્રેક કરી શકાય છે ને.
હા, વધારે એવ ઉપયોગ કરવાથી સમય નો બગાર થાય છે.
હા
માનસિકતાનાવ અને ચિંતા વધી શકીએ છી.
હા તેનાકી હ રોગ વગેરે પણ મોબાઈલ દૂર રાખવાથીની રોગ વગેરે પણ કમી થાય છે.
હા આ તો છે, જ હા આજના જમાનામાં સોશિલ મીડિયા હા સોશિયલ મીડિયા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. હા મોબાઈલ મ ફેસબુક ન્સ્ટાગ્રામ વોટ્સઅપ
હા આજના સમયમાં મોબાઈલ આપના જીવન ન મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે ને પણ તેના ઘણા ગેરફાયદા બને પંચે
હા તો છે. યુટ્યુબ દ્વારા લોકો એકબીજાની સાથે સરળતાથી જોડાય છે.
હા અને મોબાઈલનોો વધારે ઉપયોગ કરવાથી આંખોને નુકસાન થાય છે અને ઊંઘ ઊંઘ પર પણ ખરાબ અસર પડે છે વિદ્યાર્થી વધારે મોબાઈલ વાપર તો અભ્યાસમાં ધ્યાન ઓછું થાય છેને
હા તો સાચ કીધું છે. હવે નાના નાના બાળકો પાસે મોબાઈલ રહેે છે.
હા અને સોશિયલ મીડિયા અને ગેમ્સ રમવામાં પણ ઘણો સમય બગડે છે.
હા તો સાચ જ
હા અને પરિવાર સાથે પણ સમય પસાર કરવાની બદલે લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જેથી સંબંધોમાં અંતર આવો છે.
હા હા પરિવાર સાથે ન ટાઈમ ઓછો થાય છે.
હા અને કેમ છે ચાલતા રોડ ક્રોસ કરતા અથવા વાહન ચાલવતા અ સમય મોબાઈલનોો ઉપયોગ કરવાથી પણ દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છેન. એ પણ બહુ રિસ્કી છે. હા એના માટે પણ હા એના માટે પણ રસ તો રોડ ક્રોસ કરતા વખતે કેવા વાહન ચાલવતા વખતે અ મોબાઈલ નથી વાપરાવું જોઈએ.
હ મોબાઈલ દ્વારા કેટલી બધી સુવિધા છે ઓનલાઈન બેન્કિંગ બિલ પેમેન્ટ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક શોપિંગ
જેટલો સુવિધા જેટલો સુવિધાકારક ભી છે તેટલો ગેરફાયદા પીતી ના ભ
હા મનોરંજન માટે પણ મોબાઈલ ખૂબ યોગી છે ગીત સાભળવા ફિલ્મ જોવા સમાચાર વાંચવા હ ફોટો વ વિડીયો લવા
અ ન્યૂઝ વગેરે દ ફમ પણ જે આાર મોબાઈલ છે. અને એથીથી મોબાઈલનો ઉપયોગ જરૂરી પ્રમાણે અને મર્યાદાતમાં કરો જોઈએ.
હા સાચું બધું છે જોકે મોબાઈલ નો ઉપયોગ હંમેશા સમજદારી એ
હા નાના બાળકો ના ઓનલાઈન ક્લાસીસ વગેરે પણ ના ફે આવતા હો હોય, ને
હા હ તો હોમવર્કી ના
હા અને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો મોબાઈલ ફાયદેકારક બની શકે છે. ઘર બેઠા વસ્તુ મગાડી શકે છે મોબાઈલ પર ટાઈમ વગેરે વાંચે છે નથી તેના એટલે કે ઓનલાઈન વગેરે શોપિંગ પણ કરવું શકું છે.
હા આ તો છે બીજો ફાયદો એ છે. કે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ખુબ ઉપયોગી છે.
અ ઘર બસા બસા અ પણ ઘર બસા બસા વ્યવસાય કરી શકે છે મોબાઈલમાં ઘણા ફાયદા છે મોબાઈલ ના અ અ ફક્ત ઉપયોગ બરાબર કરતા આવું જોઈએ
હા મોબાઈલ ફક્ત વાત કરવાનું સાધન નથી પણ જ્ઞાન માહિતી શિક્ષણ અને મનોરંજન નું પણ મહત્વનું સાધન છે.
હા આ બધા ઘર બતા બતા પણ વ્યવ વગેરે કરવા આવે છે તેના આપે
હા સાચું.
અને કસ્ટમરને પણ ઈઝી થાય છે.
ાય લોકો મોબાઈલ દ્વા આપ તો ધંધો
અને મોબાઈલ દ્વારા ફ્રોડ વગેરે પણ વધારે થાય છે ને જેમ કે ઓટીપી સ્કેમ લિંક ઓપન કરો. તે તેનાથી પણ આપણ સમાજ રહેવું જોઈએ
એ
હમ
એવું
ને નાના બાળકોને તો મોબાઈલથી જેટલું થાય તેટલું દૂર રાખવ જોઈએ પણ તેના આંખને પણ પ્રોબ્લેમ અ આંખ ને આ થાય છે ઓછું થાય છે. હા
એ
હા એટલા માટે મોબાઈલ નો હા તેના માટે પણ નાના બાળકો માટે પણ મોબાઈલ અ સારું સારું છે.
ક્લાસ વગેરે ઇઝીલી ક્લાસ વગેરે ઓનલાઈન ક્લાસીસ વગેરે ઘર બસા બસા થઈ જાય છે.
ક્ એ
હા એટલા માટે મોબાઈલ સારો પણ છે જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણંતના બહુ જ છે
આપના હામાં ઉપયોગએ બધ
વા આપનામે છે મોબાઈલ સાંભળીને રશું તેટલો ફાયદેશીર છે.
હાાઈ
હા જેટલો ઉપાયગ સારો કરશું તેટલો ઉપાયગ અ હ સારો થાય છે મોબાઈલ નો ફાયદા થાય છે.
મોબલ માટે જીપીએસ વગેરે પણ આપને ટ્રેક કરતા આવે છે ઈઝીલી શન સમજી શકે છે. હા દૂર થી દૂર નો પ તો આપણ જે કોઈ દિવસ દેખેલ નથી જયલ નથી કેઓ પણ આપને જીપેથી પહોચાડી શકે છે. હમ એટલા માટે તે પણ બહ હા સરસ કામ કરીએ છે.
હા સરસ લોકેશન હા મેપ પણ લોકેશન નાાખીએ
સોશિલ મીડિયા વગેરે પણ રીલ્સ વગેરે કોર્સ કરવાનું કામ કરે છે.
ચાલે હવે કરશું ફરી વાત હા